ઘણા સમય મ અ પછી અ ફોન કરવાની યાદ આવી. શું ચાલે છે આજ કલ?
હું તો મજામાં છું. હું તો ઘણી સમયથી એક સારા ડ્રોઈંગ ક્લાસ શોધી રહ્યું છું. મને પેન્ટિંગ નો બહુ શોખ છે ને પણ યોગ માર્ માર્ગદર્શન નથી મળતું.
અરે વાહ તને ખબર છે મેં હમણાં જ આર્ટ એક્ઝ એકેડમીમાં એડમિશન લીધું છે. ત્યાંના સર ખુબ જ સરસ રીતે શીખવે છે.
સાચે મારે પણ એવું જ કઈ જોઈએ છે. પણ શું ત્યાં શીખાવું માણસ માટે અલગ બેચ છે. મારે પાયા થી શીખવું છે.
હા ત્યાં લે લેવલ પ્રમાણે શીખવામાં આવે છે પેલા તો એ લોકો પેન્સિલ સ્કેચિંગ અને શેડિંગ થી શરૂઆત કરે છે પછી ધીમે ધીમે વોટર કલર ઓઈલ પેન્ટિંગ અને કેનવાસ તરફ લઈ જાય. પ છે.
તે ફ્રી વિશે પૂછ્યું હતું. અત્યારે મોંઘવારી જોતા ફી કેટલી હશે એ પણ જોવું પડે ને.
ફી એકદમ વ્યાજબી છે મહિનાના પંદરસો રૂપિયા છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ ક્લાસ હોય છે દર શનિવારે લોકો પ્રેક્ટિકલ સેશન રાખે છે જેના આપણે લાઈવ પેન્ટિંગ કરી શકીએ.
સમય શું છે મારે કોલેજ પણ જવાનું. હોય ને એટલે બપોરે સમય હોય તો અનુકૂળ રહે.
હા ત્યાં ત્રણ બેચ છે. સવારે આઠ થી દસ, બપોરે ત્રણ થી પાંચ અને સાંજે છ થી આઠ તારા માટે બપોરનો ત્રણ થી પાંચ નો સમય એકદમ પરફેક્ટ રહેશે.
અને નું શું? બ્રશ, કલર, પેપર આપડે જાતે લાવવાનું? કે ત્યાંથી આપશે?
શરૂઆતમાં પેન્સિલ અને કાગળ એ લોકો આપે છે. પણ પછી એકવાર તમે પ્રોફેશનલ કલર શરૂ કરો એટલે પોતાની કીટ લેવી પડે. સર આપણને ગાઈડ કરે છે કે કઈ બ્રાન્ડના કલર સારા રહેશે.
મને તો સ્ચિંગ કરતા પોર્ટ્રેટ બનાવામાં બહુ રસ છે. છે. શું ત્યાં એ સ્પેશલી શ ખાવે છે.
ચોક્કસ ત્યાં એક આખો અલગ કોર્સ છે. પોસ્ટરીત માસ્ટરની માટે. જો તારે એમાં રસ હોય તો સર તને માનવ ચહેરાવાના હાવભાવ અને પ્રપોશન વિશે જાણી ભરી માહિતી તિ આપશે
તારો અનુભવ કેવું રહ્યો? અત્યાર સુધી, તને લાગે છે કે મારામાં થોડું ઘણી આવડટ હોય તો હું
જો ડ્રોઈંગ એ પોસ્ટર નો વિષય છે જે મને મને પણ પેલા બહુ ડર લાગતો હતો કે હું બગાડી દઈશ પણ ત્યાંનું વાતાવરણ એટલું શાંત અને પોઝિટિવ છે કે કામ કરવાની મજા આવશે. તારી કલા ચોક્કસ ખીલશે.
તો, તો નક્કી ચાલ આપણેે કાલે જ ત્યાં જઈએ. હું સર સાથે વાત કરી લઈશ અને ડેમો ક્લાસ ભરી જોઈએ.
હા ચોક્કસ કાલે સાંજે આજ ચાર વાગે મળીએ. હું તને એકેડમી લઈ જઈશ.
એક વાત પૂછું? આ ક્લાસમાં શું માત્ર પેન્સિલ અને વોટર કલર જ શીખ શીખવે છે. કે પછી એક્રેલિક અને ઓઇલ પેન્ટિંગ પણ છે.
અરે ત્યાં તો બધું જ છે. મને યાદ છે ગયા અઠવાડિયે સર એમને ટ્રી પરિણામિક થ્રીડી એટલે સ્કેચિંગ વિશે સમજાવ્યું હતું તને ખબર છે? પ્રકાશ અને પરછાયો કેવી રીતે ચિત્રમા જીવ પૂરે છે. એ શીખવાની બહ મજા પડી.
સાચું કહું તો મને હંમેશા શેડિંગ તકલીફ પડે છે. ક્યારેક બઉ ડાર્ક થઈ જાય છે તો ક્યારેક કે સાવ લાઈટ શું તે પેન્સિલના ગ્રેડ વિશે સમજાવે છે.
હા ચોક્કસ, સર એમને એચ બી થી લઈને એટ બી સુધીની બધી જ પેન્સિલોનો ઉપયોગ શીખ્યો છે, કઈ પેન્સિલ ક્યાં વાપરવી અને કઈ બ્લેન્ડિંગ માટે કયા સાધનો વાપરવા જેમ કે, પેપર સ્ટમ્પ અથવા કોટન બડ્સ એ પણ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું.
વાહ! અને શું ત્યાં કેનવાસ પર કામ કરાવવાનું તક મળે છે? મારે મારા ઘર ના લિવિંગ રૂમ માટે એક મોટું લેન્ડસ્કેપ કુદરતી દ્રશ્ય બનાવવાનું છે.
હા કેનવાસ પેઇન્ટિંગ માટે તો ત્યાં સ્પેશિયલ બેચ છે, ઘણા વિદ્યાર્થીઓ ત્યાં મોટા કેનવાસ પર ઓ ઓઇલ પેઇન્ટિંગ કરે છે જો તારે, લેન્ડસ્કેપ બનાવવું હોય તો સર તને, પી પ્રેસ્પેક્ટિવ એટલે કે દ્રષ્ટિકોણ કેવી રીતે જડાવવો, તે શીખવશે, જેથી ચિત્ર એકદમ વાસ્તવિક લાગે.
મને તો અત્યારથી જ ઉત્સાહ થાય છે. પણ સાધ ન ખરીદવામાં બહુ ખર્ચો પણ નહી થાય ને, મારે ક્યાં ક્યાં પાયના સાધનો લેવા પડશે?
ચિંતા ના કર શરૂઆતમાં તારે ફક્ત એક, સારી સ્કેચબુક ડ્રોઈંગની પેન્સિલોનો સેટ, એક સારી ઈરેઝર અને, શાર્પનર લેવા પડશે, જયારે તું કલરિંગ શરૂ કરીશ. ત્યારે શર્ત અને બ્રાન્ડ કઈ છે, અને તે જે લે જે કારણ કે એ લાંબો સમય ચાલે છે અને, રિઝલ્ટ પણ સારું મરે છે.
તને ખબર છે ને, મને પેઇન્ટિંગ કરતી વખતે ક્લાસિકલ મ્યુઝિક સાંભળવું બહુ ગમે છે.
એકદમ ત્યાંનું વાત વરણ જ એવું છે કે, તું તારી પોતાની દુનિયામાં ખોવાઈ જઈશ, બધા પોતપોતાના આર્ટમાં મગ્ન હોય છે, ક્યારેક તો સર હળવું સંગીત પણ વગાડે છે. જેથી આપણી એકાગ્રતા વધે છે.
હં તો શું ત્યાં કંઈ એક્ઝિબિશન પણ યોજાય છે? જો આપડે સારું કામ કરીએ તો શું આપણી કલાકૃતિઓને ક્યાંય બ તાવી શકાય?
હા. એ તો સૌથી શ્રેષ્ઠ ભાગ છે. દર વર્ષે દિવાળીના સમયે એક મોટું એક્ઝિબિશન રાખવામાં આવે છે. ત્યાં બધા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ચિત્રો પ્ર પ્રદર્શિત થાય છે. ગયા વર્ષે તો ઘણા વિદ્યાર્થીઓના ચિત્રો વેચાયા પણ હતા.
આ તો બહુ સરસ કહેવાય. એટલે કે, આપણે આપણો શોધ પૂરી કરવાની સાથે પ્રોફેશનલ લેવલ પર પણ આગળ વધી શકીએ ને.
ચોક્કસ. જો તું મહેનત કરશે તો તું પણ એક દિવસ પ્રોફેશનલ આર્ટિસ્ટ બની શકીશ. ચાલ હવે મોડું થાય છે, કાલે આપણે ફોર્મ ભરવા જઈએ અને તારા ડ્રોઈંગના સફરની શરૂઆત કરીએ.
હા. બ મને આટલું સરસ વિગતો આપી, તારુ ધન્યવાદ. ને મને એક વિચાર આવ્યો શું કે શું આ ક્લાસમાં મંડલા આર્ટ કે વરલી પેન્ટિંગ જેવી પરંપરાગત કળાઓ પણ શીખવામાં આવે છે?
હા. ચોક્કસ સરે હમણાં જ ગયા મહિને ભારતીય લોક લોકકલા પર એક સ્પે સ્પેશિયલ વર્કશોપ રાખ્યો હતો. એમાં મંડલા આર્ટની સાથે મધુબ મધુબની અને વરલી પેઇન્ટિંગની પાયાના સ્કેચ પ શીખવ્યા હતા. તને ખબર છે મંડલા આર્ટ કરવાથી એકાગ્રતા કેટલી વધે છે?
સાચું છે. મેં પણ સાંભળ્યું છે કે, એ એક પ્રકારનું મેડિ ટેશન જ છે. મને જયારે બઉ સ્ટ્રેચ હોય ત્યારે હું પેન્સિલ લઈને કંઈક પણ દોરવા બેસી જાઉં. તો, મને એકદમ શાંત થઈ જાય.
તારી વાત તો સો ટકા સાચી છે. આર્ટ એ માત્ર કાગળ પર લીટા કરવા નથી, પણ આપણા મનમાં ભાવોનો વ્યક્ત કરવાનો રસ્તો છે. સરે એક વાર કહ્યું હતું કે ચિત્ર એવું હોવું જોઈએ, જે બોલતું હોય.
વાહ! કેટલી સુંદર વાત છે. શું તને કંઈ પ્રખ્યાત ચિત્રક કાર ગમે છે? જેમની સ્ટાઇલ તને પ્રેરણા આપતી હોય?
મને રાજા ક રવિ વ વર્માના ચિત્રો બહુ ગમે છે. એમણે જે રીતે ભારતીય દેવી દેવતાઓ અને સંસ્કૃતિને જીવતા જીવત કર્યા છે એ અદભુત છે. અને જો આધુનિક આર્ટની વાત કરીએ તો અમૃતા શેર અ ગીલનું કામ પ્રણ પ્રેરણાદાયની છે.
મને તો વિન્સેન્ટ વેન ગો ની સ્ટારી નાઇટ બહુ ગમે છે. એમાં જે રીતે વા દરી અને પીળા રંગની શેટ્સ વાપરીએ છે ને, એ જોઈને એવું લાગે છે, આખું આ કાશ હલી જ રહ્યું છે.
અરે વાહ! તારી પસંદગી તો બહુ ઉદ અ ઉદ ઉમદા છે! તને ખબર છે કે આપણી એકેડમીમાં દર રવિવારે એક આર્ટિસ્ટની સ્ટોરી અને તેમની ટેકનિક વિશે પણ ચર્ચા કરવામાં આવે છે. આનાથી આ આપણને દુનિયાભરની કલા વિશે જાણવા મળે છે.
મને ક્યારેક કેવું લાગે છે કે જો મારું ચિત્ર બગડી જશે, તો લોકો શું કેશે? શું તને ક્યારે આવો ડર લાગે છે?
શરૂઆતમાં લાગતો હતો પણ સારે, સરે અને મને એક બહુ સરસ વાત શીખવે છે, આર્ટમાં કોઈ પણ વસ્તુ ભૂલ નથી હોતી, એ માત્ર એક નવી ડિઝાઇન હોય છે જો કલર, ઢોળાયો તો એમાંથી પણ કંઈક નવું સર્જન કરી શક કાય એટલે ડરવાની જરૂર જ નથી.
આ સાંભળી ને મને બહુ હિંમત મળી, હવે તો તો મને એવું થાય છે કે ક્યારે કાલે જ સવાર પડે, ને અમને આપડે ક્લાસ પર જઈએ.
હા ચોક્કસ અને જો, તું નિયમિત પ્રેક્ટિસ કરીશ ને તો છ મહિનામાં તું તારા પોતાના, એ ઓરિજિનલ પેન્ટિ પેઇન્ટિંગ્સ બનાવતી થઈ જઈશ પછી આપણે સાથે મળીને એક નાનું, પ્રદર્શન પણ આ યોજીશું.
નક્કી ચાલ હું અત્યારે જ મારી જૂની સ્કેચબુક શોધી કાઢું અને થોડી પ્રેક્ટિસ શુરૂ કરું. કાલે મળીએ ત્યારે તું મને જૂના થોડાક સ્કેચ પણ બતાવીશ.
હા ચોક્કસ આવજે અને મને જોવામાં બહુ આનંદ થશે.
હા એક બીજી વાત પૂછવી હતી. આજ કલ પહેલી ડિજિટલ આર્ટ બહુ ચાલે છે ને, એ ટેબ્લેટ કે આઈપેડ પર પેન્સિલ થી દોરતા હોય. છે. એ શું આપણા ક્લાસ માં સીખવે છે?
હા, તે બહુ સારો મુદ્દો ઉઠાયો છે. સરે હમણાં જ ગયા અઠવાડિયે ડિજિટલ ઈ ઇલ્ટસ્ટ્રેશનનો એક ડેમો આપ્યો હતો. જો તારી પાસે ટેબ્લેટ હોય તો તું પ્રોસ્પિરેટ અથવા ફોટોશોપ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને અદભુત ચિત્રો બનાવી સકે છે.
પણ શું એમાં એટલી પેપર અને કલર જેવી મજા આવે? મને તો લાગે છે કે આંગળી કે ટાયલીથી દોરવામાં પેલી પેન્સિલ પકડ જેવી પકડ જેવી લાગણી નહીં મળે.
તારી વાત સાચી છે, અનુભવ થોડો અલગ હોય છે. પણ ડિજિટલ અર્ટના ફાયદા પણ ઘણા છે. જેમ કે જો કોઈ ભૂલ થાય, તો તારો સુધારો કરી શકાય. વળી તે તારા તારે હજારો કલરના ડબ્બા સા થે રખાવવી જરૂરી છે. બધું તો એક નાનકડા ટેબલમાં આવી જાય છે.
હમ. એ તો ખરું. અને એમાં તો લાાઈટિંગ અને શેડો પણ સોફ્ટવેરની મદદ બહુ ઝડપથી કરી સકાય ને!
હા હા. સા બરાબર છે. સારું ચાલ તો આપણેે કાલ સવારે તારું એડમિશન કરાવવા જઈએ.
હા હા.